હાય શ્રી કૃષ્ણ બોલો બોલો મજામાં.
હમ, હમ, હમ.
આ બધા આપણે ભારત દેશમાં આપણે બધા વાર તહેવારો બધા બહું આવે છે. અત્યારે અષાઢ મહિના પછી તો બધા બહું તહેવારો ચાલુ થઈ જાય છે તો દરેક વાર તહેવારો ઉપરને એની પાછળનું કંઈક કારણ હોય છે આજનો આપણો ટોપિક છે કે અ સ્થાનિક પરંપરા સ્થાનિક તહેવારો અને પરંપરાઓ તો આપણે એના ઉપર થોડીક વાત કરીએ આજે તો શું છે એના એ દરેક જે વાળ તહેવાર આવે છે ને તો એના દરેકની પાછળ કંઈક ને કંઈક એનું અ કારણ હોય છે કે માન કે હોલિકા દર્શ હોલી આવે છે તો હોલિકા દહન માટેનું એક કારણ છે કે પ્રહલાદે વિષ્ણુ ભગવાનની બહું ભક્તિ કરી તો એના ઉપરથી આપણે હોલિકા દહનનો તહેવાર ઉજવીએ છીએ અને જે પ્રહલાદે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી અને ભગવાન એને ફળ સ્વરૂપે અગ્નિમાં જયારે એને બેસાડ્યા હોલિક જય્યારે એને પ્રહલાદજીને એના ખોળામાં લઈને બેસી તો એ હોલિકા ની જે ચુંદડી હતી ઈ પ્રહલાદજી ઉપર ઢંકાઈ ગઈ અને હોલિકા છે એનું દહન થઈ ગયું અને પ્રહલાદજી જે છે એ ઉગરી ગયા તો આપણે એના ઉપરથી આપડે હોલિકા નો તહેવાર મનાવીએ છીંએ આવી રીતે બહું બધા ઘણા બધા આપણા ભારત દેશમાં તહેવારો છે. કે એ આપણે પરંપરાઓથી ચાલ્યો આવે છે. છે અને એનું કાંઈનું કાંઈ એવું રીઝન છે તો આપણે એને એ રીતે કરીએ છીએ
તહેવારો કે અમારે હોય બદલાવ એવા બધા ક્યાં કાઈ ને કાઈ આપને ફાયદો કરાવો
હા ના ના સાચી વાત છે. એટલે આ બધા વાર તહેવારો એ તો શું છે એ તો બધ એ પ્રમાણે ફેમિલી બધું ભેગું થાય બધા ભેગા મળે અને એ તહેવાર ઉજવે છે બધાને એકતા ને એવું બધું આપણને દેખાય છે અને વારે તહેવારે આનંદ આવે આપણને બધા ફેમિલી વાળા મળે તો આખો તહેવારનોો ઉત્સવ આખો અલગ જ થઈ જાય છે. બહુ મજા આવે છે. હોલિકામાં મળી તો ધૂળેટીના દિવસે બધા સરસ રંગોથી રમે છે. દિવાળી માં આવેય તો બધા સાથે મળીને ફટાકડા ને ફોડે છે. તો એઈ બાને આપણને આપણા ફેમિલી સાથે રહેવાનો ટાઈમ મળે છે અને આપણા ફેમિલીને આપડા વડીલોને બધાને મજા આવે છે આનંદ કરે છે બધા સાથે રહીને અને એઈ બાને ફેમિલી ભેગું થાય છે વાર તહેવાર પરંપરા હિસાબે ફેમિલી બધું ભેગું થાય છે.
બરાબર અને જે અલગ અલગ તહેવાર છે. હાયરો હોય છે. કઈક તહેવારો બસ તો પછી એમ. તો એની મગર. બહાર અવાજ તો એ તમારે ફાયદો કરાવે છે છેના દડુ કે છે. હ બોલ. આવ્યો. ત્યાર પછી.
હા ના ના બરોબર છે એજ રીતે આપે દિવાળી માં બધી બરાબ છે એજ રીતે્યારે દિવાળીમાં બુ બધા નાસ્તા ને એવું બધું બનાવીય છીએ તો એનાથી શું થાય છે આપડા શરીર ને તો ફાયદો છે તે અને સાથે સાથે બધા હળીમળીને ભેગા થયા હોય તો એ આપણને થોડું આનંદ આવે છે એમાં અને અમુક એનું છે અમસ્ત આપડે ઘોઘરાને બ બનાવતા નથી. પણ દિવાળી જેવો તહેવાર હોય ને. તો આપણે સ્પેશિયલ એની માટે દિવાળીમાં છે એટલે મોઠું મીઠું. મો મોઢું મીઠું કરવા માટેનું એક ગળ મીઠી વસ્તુ વસ્તુ છે એમ પહેલા તો કં એવું બહુ ફરસાણ ને એવું બહુ મળતું નહીિ એટલે એ બધા આવું બધું બનાવી લેતા ઘુઘરાને એ બધું એક પારંપરિક આપણું. હોય છે. તો ઈ ઈ છે ચેવડો છે ફરસી પુરી બધો નાસ્તા ને બનાવે બધો શરીર માં થોડું હેલ્ધી છે સારું છે આપડે ઈ
ત એ બરાબર એફાર જાાગીર હશિરાબાદ ઉત્પદેશ કેટલા બધા એ એ એમ શિયાળો જેતો હોય. દિવાળમાં ફટાંકડા બોવા એટલે હવે આપણને ત્યારે આલા બધા વાહન ગ્યારે
હા ના ના બરાબર છે. આ બધી આપડી પરંપરાઓ છે ફટાકડા ફોડીને આનંદ કરો અને બધી પૂલજા કરી નાના બાળકો એટલે આનંદ થાય આનંદ આવે મજા આવે મોટા લોકોને ફટાકડા ફોડવાની બહુ મજા આવે છે આપડા તહેવારો છે ને કાઈ ને કાંઈ પરંપરાઓથી છે ને સંકળાયેલા છે. જેમ કે રામનવમી છે તો એ રામનો જન્મ નો ઉત્સવ છે. પછી કૃષ્ણ જન્માષ્ટમી છે તો કૃષ્ણ જન્મનુ છે, ગુરુ પૂર્ણિમા છે આપણા ગુરુઓ માટેનું છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણા દેશ કે પંદરમી ઓગસ્ટ છે ત્યારે આપણો દેશ અ છવ્વીસમી જનેરી દેશ આ જતો ને પંદરમી ઓગસ્ટ આપણે સ્વતંત્રતા મળીએ આપણને તો આ બધું ક ને ક છે એ બધુ આપણેે બહુ સરસ રીતે ઉજવીએ છીએ. તો એ બધું કાઈ ને કઈ છે આપણી દિવાળી છે એ રામ જયારે વનમાંથી પાછા ફર્યા અને એના આવવાથી બધા એકદમ ખુશા અયોધ્યાવાસીઓ બધા એકદમ ખુશાલી વ્યક્ત કરી અને ફટાકડા ફોડ્યા ઘરે ઘરે મીઠાઈ બનાવી દીવા પ્રગટાવી એ દિવાળીનો તહેવાર છે. આ બધું આપણી પૂર્વજોની એક પરંપરાઓ છે એ આપણે અત્યારે નિભાવીને આગળ ચાલીએ છીએ.
હ. હોય આથેસ કેટલા બધા તહેવારો પ્રભુતા શિક્સા તવા વધી રહે. એ બધું વૈજ્ઞાનિક છે, ધ કો પણ અ વૈજ્ઞાનિક
હા ના ના બરાબર છે સાચી વાત છે. આ બધું આપણું છે બધી તહેવારો એ આપડે બધા પરંપરાઓ સાથે સંકળાયેલા છે. તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો ઘણી જાણકારી સરસ મળી આવજો
હા